હલો હ હા મજામાં તો
ઘરે બધું કેવું ચાલુ રહે છે અમે હમને રજાઓમાં રજા છેતા ને ઘરે હમ તો બી એક્ઝામ ભી પડી ગઈ છે પછી
હા હવે તો એક્ઝામ પતી ગઈ છે હવે તો રજા છે વેકેશન હવે વેકેશનમાં એન્જોય કરવાની ખુબ મજા આવશે મને તોમે પણ રજામાં કશે ફરવા જવાના હશે ને
હા હું તો એક્ઝામ પેલા જ પ્લાન બના ક કે એકઝામ પછી આપને વેકેશન મળવાનું જેથી હું ખુબ એક્સાાઈટ છું વકેશન માટે અને હું ઘણી બધી જગ્યા ફરવાનું મને બહ ગમે બધી ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું અન્ય કો અહીં બધી ઇકો પ્રવાસ એવું બધું મને ફરવાનું બ ગમે છે તમને ગમે છે પ્રવાસન ફરવાનું
હમ મને તો સૌથી વધારે પ્રવાસનમાંમ શો સૌરાષ્ટ્ર ફરવાનું બહુ ગમે છે. ત્યાં એમ અહિયાં તેવાની રહેવાસીની અ જે રીત છે ને એ બધું મને તઈનું જમવાનું ને એ બધું મને બહુ ગમે. એટલે મારા ઘરના તો મને જ્યાં જ્યારે બી વેકેશન પડે ત્યારે સૌરાષ્ટ્રની ટ્રીપ તો એક તો મને કરાવી જ દે. કારણ કે મને સૌરાષ્ટ્રમાં બધા ધાર્મિક સ્થળો બહુ જ ગમે એટલે આમ ત્યાં જવાનું એક ખુબ જ આનંદ આવે મારી આખી ફેમિલી તો ત્યાં સૌરાષ્ટ્રમાં અ ન એક આખા વર્ષમાં એક વાર તો ટ્રીપ કરી જ નાખે મારી ફેમિલી સૌરાષ્ટ્રની
હા તમને કીધું કે તમને સૌરાષ્ટ્ર બહુ ગમે છે. હા એજ પ્રમાણે હું પણ આવા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ છું. કારણ કે હું પ્રવાસનની પહેલાથી આગળથી તૈયારી કરી દઉ છું કારણ કે મને ફરવાનું બહુ ગમે છે. કારણ કે પ્રવાસનમાં આપણે ખુબ ઈન્જોય કરવાનું હોય છે. અને આપણને ખૂબ એવ આપણને એકદમ અંદરથી ખૂબ આનંદથી આપણને પ્રવાસનની અંદરથી આપણે માનીએ છીએ. અને હું પ્રવાસન તો ઘરના લોકો સાથે જ જાઉં છું. અને એ લોકો સાથે ખૂબ મજા આવે છે. તમે કેવા દોસ્તાર લોકો સાથે જાઓ છો કે પછી ઘરના લોકો સાથે જ જાઓ છો.
મને તો પ્રવાસમાં દોસ્તો અ ફ્રેન્ડ સાથે પણ બહુ મજા આવે છે. અને ફેમિલી સાથે પણ બહુ મજા આવે છે. પ્રવાસમાં તો કેવું છે આપડે ઈન્જોય કરીએ તો ઈન્જોયમાં મજા આવે અને જો આપડે ઈન્જોય ન કરીએ તો ઈન્જોયમાં ન મજા એવુ જ મારું તો માનવું. પણ મે મેં તો એટલું જ જાણું સુ કે પ્રવાસમાં આપણા જે આપણી સાથે જે એન્જોય કરી શકીએ. આપણા ફેમિલી પણ આપણી સાથે એન્જોય કરે તો ખુબ જ મજા આવે ફરવાની અને જો પ્રવાસ તો ફરવા જ જોઈએ. કારણ કે આપણે પ્રવાસ ફરીએ તો આપણે આજુબાજુના જે શહેરો છે એની આપને જાણકારી મલે. તેઓ લોકની ખાણી પીણી અને રહેવાની પરિસ્થિતિ તે લોકની રીતિ રિવાજો ખબર પડે એટલે પ્રવાસ કરીએ ને તો આપણને ઘણું બધું જાણવાનું મલે. હહ સાચી વાત ને?
હા એ તમે જે કીધું કે આપણે ઘરે જ બેહી રહીએ તો આપણને આ એન્જોય એટલે આપણને લાઈફ લાઈફ જેવી લાગતી નથી. થી જેથી કરીને આપણે ફરવું તો ખૂબ જરૂરી છે. કારણ કે આપણે ફરીએ તો આપણું માઈન્ડ પણ ખૂબ સારું ફ્રેશ રહે અને આપણું મગજ ખૂબ દોડે કારણ કે આપણે ઘરે ને ઘરે બેસી રહીએ અને આપણેે સ્ટડીમાં જ ધ્યાન આપીએ ને આ બધું એક્ઝામ આપીએ તો આપણે એમાં જ મન રહે છે. અને કશે મન લાગતું જ નથી. કારણ કે આપને એ એક્ઝામની તૈયારી કરીને પછી આપણે જો માર્ક પેપર સારું ન ગયું તો આપણને ટેન્શન બહુ થઈ જાય છે. એવું ટેન્શન આપણને હોવું જરૂરી નહીં કારણ કે પેપર આપણું આપણું કઈ લાઈફ છે આપણું ડિસાઇડ કરેલું નથી તેથી કરીને ફરવુ તો ખુબ જરૂરી જ છે. કારણ કે ઘરે બેસી રેવું એ સારું ના કહેવાય. તમારે કેવું માનવું છે બરાબર ને?
હા એ તો એમ તો જોવા જાય તો ફરવું એ એક પ્રકારનો ખર્ચો પણ થઈ જાય છે. પરંતુ જો આપણે ફરીએ ને તો આપણી જે તંદુરસ્તી છે એ પણ સારી રે. આપણા જે મગજની એમ અ ચુસ્તી થાય એમ મગજ એકદમ ફ્રેશ થઈ જાય. જો આપડે બનાવો તમ ફરીએ. જો આપણે ઘરમાં ને ઘરમાં જ રહીએ તો બોરિંગ થઈ જાય એમ એમ મેં તો ઘરે ને ઘરે રે ને તો મને તો એમ બહુ માથું દુખવા લાગી જાય અને પછી મને બહુ કંટાળો આવે એટલે મેં તો એમ ટાઈમ મળે ત્યારે બારનો પ્રવાસ ફરવાનું મન તો ગમે મારી ફેમિલી તો મને અ રજાના દિવસોમાં પણ અ મારા ભાઈ સાથે અમે ફરવા એક દિવસની ટ્રીપ ના અમે પ્લાન કરી દઈએ. કારણ કે જેથી કરીને એમ ફરવાની મજા આવે. અ અને આવું ફરીએ ને તો આપણા મગજ પણ શાંત રહી. આપણા મગજ પણ એકદમ ફ્રેશ રહી એટલે ફરવાનું તો જરૂરી છે. પણ જો ફરવાની સાથે સાથે આપણો ખર્ચો પણ આપણે લિમિટમાં જ કરવો જોઇએ. જેથી કરીને આપણે આપણી બચત પણ જળવાય. રે એવું મેં તો માનું કારણ કે બહુ ખર્ચો વેળફીયે એ પણ બહુ સારું ના કહેવાય સાચી વાત ને?
હા એ તો પ્રવાસ આપણે કરીએ તો ખર્ચો તો લાગે જ છે. પણ આપણે ખર્ચો સાચવી અને સમજી વિચારીને કરવો જોઈએ. કારણ કે આપડે એટલે એની પણ આપણે આવક નક્કી કરી લેવી જોઈએ. આપણે પ્રવાસ માં જઈને કેટલું ખર્ચો કરેશું પરંતુ એ અમુક એવા લોકો પણ હોય છે કે પ્રવાસન કરે છે ને તે લોકો આ આ ખર્ચ ચા એ લોકો પેલા ડિસાઇડ કરતા નથી. અને તે લોકો એમ તો વધારે ચૂકવવું પડે છે. અને તે લોકને પછી ગંભીર એવી પરિસ્થિતિ અનપ પેલું થઈ જાય છે. એથી કરીને આપ ખર્ચો પહેલાથી નક્કી કરીને ચાલવા જોઈએ. જેથી કરીને આપણે પ્રવાસનમાં કોઈ પણ કોઈ પણ પ્રકારના ખર્ચો કરીએ તો આપણને અગરથી જોવું ના પડે. એથી કરીને આપણે ઓનલાઈન પણ બધી એવી બધી સગવડ છે કે જેથી કરીને આપણે અગાઉથી આપણે ટિકિટને એવું બધું કે પછીને કોઈ પણ પ્રકારની વસ્તુ જે આપણે અગાઉથી નક્કી કરી શકીએ છીએ. અને તે ખૂબ આપણને સરળ ઓનલાઇન આપણને દ્વારા મળી રહે છે. જેથી કરીને ઓનલાઈન એટલે આવી બધી ઘણી ટિકિટો બુક કરવાની હોય આપણને પહેલાથી જ આપણે અગાઉથી નક્કી કરી શકીએ. જેથી કરીને આપણે તે તારીખે કે તે સમય આપણે ત્યાં પહોંચી શકીએ. તમે કોઈ પ્રવાસ જાઓ છો કે અહીંથી આપણે આ આબ અરે આ પ્રવાસનમાં તમે ટ્રેનમાં જાઓ છો કે પછી આમ ગાડીઓ બુક કરીને જાઓ છો?
અમારા ઘરના તો એમ અમારા ઘરને ટ્રેનમાં ફરવાનું પણ આમ બહુ ગમે ને. કારમાં પણ ફરવાનું બહુ ગમે. મારા મોટા પપ્પાની કાર છે એટલે ઘણી વાર તો અમે તે કારમાં જ અમે ટ્રીપ કરી દઈએ છીએ. કારણ કે તે કારમાં પણ મજા આવે. આપણે જ્યાં અ રોકાવું હોય ત્યાં રોકાઈ શકીએ. પછી આપણે જે ટ્રીપ પર જ્યાં જે સ્થળે જવું હોય ત્યાં આપણે જોઈ શકીએ. અને જો રસ્તામાં કોઈ સારી વસ્તુ એવી જોવાની મળી જાય તો આપણે તે આપણે આપણી આપણું વાહન હોય તો આપણે તે જગ્યાએ સ્થળે તેની મુલાકાત પણ લે એવું મારું તો માનવું છે. અને મેં જાણું ત્યાં સુધી તો કારમાં પણ ખુબ જ મજા આવે. અને ટ્રેનમાં પણ મુસાફરી કરવાની ખુબ જ મજા આવે. મારો ભાઈ છે તે તો ટ્રેનની ટ્રેનમાં જો પ્રવાસ જવાના હોય ને અ તો તે અગળથી ટ્રેનની બ ટિકિટનું રિઝર્વેશન કરાવી દઈ. જેથી કરીને ટ્રેનમાં બહુ તકલીફ નહી પડે. અને અમે પછી તે રિઝર્વેશનમાં જ અમે તો પ્રવાસ કરીએ એમ. એટલે એમ કઈ નહી પણ અમારા જે દાદા દાદીને એ છે એમને બહુ પબ્લિક ભીડભાડી જગ્યામાં તેમને તકલીફ પડે. જેથી કરીને રિઝર્વેશન કરાવેલ હોય તો આપણને આપણી સીટમાં ટ્રેનમાં મળી જ જાય સાચી વાત ને?
હા એ તો ખરું જ છે. હવે ઓનલાઈન બધી એવી ઘણી બધી એપો આવી ગઈ છે. જેના કારણે આપણે અગાઉથી બસ કે પછી ટ્રેન કે પછી આ જ એટલે હવાઈ કે પછી કોઈ પણ એરોપ્લેન કે કોઈ પણ બધી ટિકિટ આપણને મળી રહે છે. આથી ઓનલાઈન પ્લેટફોર્મ ખૂબ આપણને મહ ત્વનું છે અને ખૂબ ફાયદાકારક છે. હા અમે પ્રવાસનમાં અમને તો નક્કી કર્યું છે કે અમે આવા ઈકો પ્રવાસન ફરવાનું જવાનું ખૂબ અમને ગમે છે. તો અમે અમને કયો પ્રવાસન જવાનું ઇચ્છો છો?
આવ અમ આ વર્ષે તો હું પ્રવાસનમાં અ ગરમી બહુ છે એટલે એ માટે હું આ ઠંડા વિસ્તારમાં પ્રવાસ જવાનું વિચારેલું છે. હવે એ કયા વિસ્તારમાં જવાય એ હજી નક્કી નહીં કર્યું છે. પણ વિચાર છે આ વખતે કોઈ ઠંડા પ્રદેશમાં પ્રવાસનું હું નક્કી કરી અને ફરવા જઈએ. પરંતુ હવે ફેમિલી ઘર ના શું નક નકી કરે તે એના પર ચાલે છે. એમ તો પ્રવાસમાં મજા તો બહુ જ આવે છે. અને જો આપણા સાથે આપણા ભાઈબંધ ને આપણી ફેમિલીને જોઈને તો પ્રવાસમાં એક આમ સારો જ એવો અ ઉત્સાહ સાથે એમ ઉલ્લાસ આવી જાય છે. જેથી કરીને મને તો બહુ જ મજા આવે પ્રવાસમાં.
હા તમે જે કીધું કે આપણા ઘરના લોકો સાથે પ્રવાસન કરીએ તો ખુબ મજા આવે છે. અને આપણને પણ ખુબ એન્જોય કરીએ છીએ ને એ લોકો પણ ખૂબ આપણા સાથે એન્જોય કરીએ છીએ. કારણ કે પ્રવાસન કરવું તો ખુબ જરૂરી જ છે. અમે તો ડિસાઇડ કરેલું છે ઈકો પ્રવાસન એટલે કે બધી આવી બધી સ્થળો નો મુલાકાત એટલે કે જ્યાં ગોવા છે કે એવી બધી સ્થળોનો અમે મુલાકાત લઈશું. અને તમને કેવું લાગે ગોવા બરાબર છે ને ફરવાનું?
હા એમ તો ગોવા બરાબર છે. ત્યાં ઠંડો પ્રદેશ છે. જેથી કરીને તેમાં દરિયા કિનારે તે બીચ પર એમ વાતાવરણ અનુકૂળ આપણે મગજ ફ્રેશ થઈ જાય. એ મજા આવે એ ફરવાનું સ્થળ પણ પણ એ તો પોતપોતાની પસંદ પોતપોત બધ બધાની ફરવાની જગ્યા અલગ અલગ છે, એમ જેમ મારી પસંદ સૌરાષ્ટ્ર ફરવાનું છે, તેમ તમારી પસંદ જે પ્રદેશમાં ફરવાની છે, એમ બધાની પસંદ અલગ અલગ હોય છે, એટલે પ્રવાસનું સ્થળ તો બધાનું અલગ અલગ જ આ ફેર ના આ ફેવરેટ હોય છે, એટલે એમાં તો જેને જે જગ્યા પસંદ હોય તે જગ્યાએ તે લોકો પ્રવાસ જવાનું નક્કી કરે આ ને પ્રવાસ માં તો એવું છે, કે આપણી ઈચ્છા ન હોય ને જો આપણે પ્રવાસ ફરવા જાય પ્રવાસમાં પ્રવાસ જેવું લાગે પણ નહી સાચું ને.
હા એ તો તમે કીધું કે પ્રવાસ માં જવાનું આપણી ઈચ્છા તો હોવી જ જોઈએ અને આપડે જે મૂળે જ ના હોય, ને આપડે પ્રવાસન કરીએ છીએ, ત્યાં આપણને કઈ મજા જ ના આવેને આપણું આખું કંટાળો આવે ને આખો ટાઈમ જાય છે, તે કરીને પ્રવાસન કરવું ખૂબ જરૂરી છે અને તે ખૂબ આપણા માટે પ્રગટ છે, કારણકે આપણું મગજ સા એટલે એકદમ શાંત રહે અને ખુબ આપણું મગજ આમ ચાલક બળ બને કારણ કે ફરીએ તો આપડ મગજ પણ એમ એટલું ચપડતાથી કામ કરે જેથી કરીને આપણે ઘણી બધી જે પણ સમસ્યા હોય આપણે ઉકેલ લાવી શકીએ પણ ઘરે ને ઘરે બેસી રહીએ તો આપણું મગજ એટલું કામ ના આપે અને ત્યાં જ એની કરીને ફરવુ તો ખૂબ જરૂરી છે ને.
હા સાચી વાત છે, કારણ કે જો આ ફર પ્રવાસ હંમેશા કરવો જ જોઈએ ને જેથી કરીને આપણું શરીર પણ સારું રે અને આપણું તંદુરસ્તી પણ સારી રહી તો આ આ વર્ષે પણ તમારી ટ્રીપ સારી રે એવું જ મેં તો ઈચ્છું ને તમારે પ્રવાસ માં પણ ખુબ મજા આવી આ શુભકામના.
હા સારું ભાઈ તમારી સાથે વાત કરીને ખુબ મજા આવી.